મારે
મારામાં આવ્યું હવે આ કોલ તું કરીશ ને એટલે પછી તારામાં આવશે.
એવું છે ઓલું ભાઈ પૈસા બતાવે
એ હજી ચેકિંગમાં છે એ ઓલું ક્યારે થાય કોને ખબર કમ્પ્લીટ.
એવું છે.
મુદ્દો એવો કઈક ઉખડ્યો તો થાય ને.
હા.
કેમ
પંદર વીહ
એવું છે.
હા.
હા.
હમ્મ
એવું છે.
એના મામાને છોકરાને ખબર પડી ગઇ કે આને ખીજાણો.
હમ.
ઇતો તો આ તો કે આવાય નથી દેતોનથી દેતો ને હવે મને કે ઘરે નઈ આવવાનું.
હા.
એવું રૂમ રાખી
તે એને ને ઘરને નથી તો જવા દે ઘરે ના રહેતો ને મામા ઘરે.
એટલે એ ના રે સે જ પેલા ને ખબર પડી મામા ના ઘરે શોકરા કે અમને રાત આવવાનું મોડું આવવાનું પછી છોકરી ના કામ આવા થઈ ગયા અત્યારે નહી આવવાનું પછી આવવાનું એવું બધું ક ત્યાં તાર મામા મારા છોકરા ને બોવ હારો કેવાય.
હમ.
એવું.
દહ મિનિટ થઈ જાય પછીકાઈ કરવાનું એની રીતે કરવાનું કાપી નાખવાનું ખાલી,
એની રીત ના કાફી નાખવા નું.
એવું હૈ.
હા થોડીક તું વાત કર જે નકર કરે નકર નહી પછી એમાં તારે મીનીટો નહી થશે ને તો નહીં પૈસા ઓ
આ એલા મિનિટો તો ચડે શે હવે,
એ આમ નઈ એટલે પછી આમાં માને કે કેવું આપડે બે વાત કરવી
હા
પછી આમાંથી તું કેટલી મિનિટ બોલો ને એ પાછો બતાડે.
લે આલે
હા યા નું પાછું ચેકિંગ
હમ વાત હું કરવી હવે
વાત શું કરી હું એને વાત કરવાની હતી મનેય ભૂલાય ગયુ
તો તું જીધી બોલું શું કેવાય
હમ
જવા નો કે રેલવે ની દેવા માં ના હમ ખા હમ માં ના હમ ખા
આવા તો દે ઈ મારે મારે થોડું એ દેવાય તો ખરી ત્યાં લઈ અથા ગથા થઈ ગયા રેલવે જેવી થોડી નોકરી તમારો
હમ્મ કાઈ નઈ ભાઈ ઓલા પાટા સડાવર આવે અમેંધુ જોઈ લીધું જુનાગઢ જતા ત્યારે
એ પાટા તો ના પાટા એવું હોય ને એટલે એલા એવા ડિપાર્ટમેન્ટ આવે એવું થોડી પાટા નહી
નાગ કપડા સ પહેરીને માથે હેલ્મેટ ને
અહીંયા કેન્દ્રના પગાર કેટલા હોય ખબર છે ઓ ઓલો ઓલો કાનાને ઓળખ તું
હા
એના કોક છે એને દોઢ લાખ પગાર છે બોલ
એ હે માટે
રેલવે માં
ગ્રુપ ડી માં
હમ હ નહી કે નોકરી એટલી બધી ની કરવાની ને પછી આખા ફેમિલી ને અ મેડિકલ ફ્રી પછી રેલવે નું બધુંય ફ્રી
એવું
હા
ના કોઈ હથવારો નઈ એલા હથવારો નઈ તો કેમ જવું એલે
કે બધે થોડો હથવારું આવશે કઈ
હા ના પણ કા એલા અમદાવાદ મને એ ના આવે કંટાળો આવે એટલે તેદી ઓલા કાંકરિયા તળાવ કાંકરિયા તળાવમાં જાવ તો કંટાળી જોયલા રખડી રખડી એક તો તેડી કોણ વાત જવા દે હા
ઓલા હાથવારાની જરૂર છે એને લઈ જતા હોય તો
કા
જ્યા જાવાનું છે ને ન્યા
કાલે આવું
આમ નથી જવાનું કંઈક જાય બીજે ક્યાં વ્યવસ્થા નહી કરવી પડે
હ કા વ્યવસ્થા કર્યું
કાઈ જાવું તો જોહે તેને હવે
કઈક સુરત આવવાનું કઈ મેળ થઈ ને તો મજા આવેને
સુરત માં હું હ તાર બાપ
એટલે અમાર બાપણ જ કેવાય
હમ..
સુરત કઈક થાય ને તો કઈક લા આવવાનું
ત હાહા પાહિ તાર બાપા એ પૈસા માંગવા ત
એ મંગાવ્યા જ નઈ લા ફોન આવ્યો હતો કે પૈસા બૈસા હે કે મેં કીધું હા નાથ્યાં વગરના ન ઊઘ હોય એમ તો કઈ કેવાય નહી
પહી ને એવા વેમ હોય ને કે ઓ અઢી હજાર આપ્યા હતા કદાચ એ પીડ્યાય હોય એમ
ના ઇ તો એમાંથી હજ બે હજાર તો અયા રૂમ ભાડું ભરવાનું હ અમાર ના ઇ ઈ લેતો ને ઈ પેલા મને કે વીસ તારીખે જમા કરાવ જે ઈ કે
હ
તે એ કેવા માંગતો જ ને એ કે હું તને ફોન કર્યો કે વાંધો નહી
તો પણ ને શાંતિથી
એલાઓ એની પાહે નંબર સે એલા હમણાં હને નંબર લીધા એટલે ઓલું જે ભાઈબંધનું કાર્ડ લીધું ઓલું લીધેલું છે ને એ ભાઈબંધ એ કેઈ અઠવાડિયા તો આવ્યો જ નહી એટલે એની પાહે કાર્ડ પડ્યું મારે ઘાએ ઘા ફોન માં રિચાર્જ પૂરું થઈ ગયુ
હમ
એ ભાઈબંદ હવે જુનાગઢ ગયેલો છે. એટલે જામનગર ગયેલો છે એનો ફોન જ સ્વિચ ઓફ આવે ખાલી એક દી ફોન તેદી નો ફોન જ ન સ્વિચૉફ આવે ફોન જ નથી લાગતો એ હું કઈ આવ્યો તો તો સારું હો મારે કાર્ડ હું કવ રિસાર્જ કરાવું કે હું કરાવ એમ થઈ ગયો
હમ
અને પૈસા એને આપ દીધા મે
હા હમ.
આવું સઈ એ ક ફોન ઉપાડ
પૈ એમ એમ પે કર એના ખ કર
એવું નથી થઈ પેમે પ એ જીઓ માંથી બીજામાં ફરી જાય ને પછી પાછું જીઓમાં આવે ને એટલે મેસેજ નથી આવતો એ
હમ મે સ જ ના
જી સાસ પૂર દી જ ને પસી મેસ
પણ તો ન દર મહિના દર મહિના કરાવ શ તું ક ખાલી રાખ
એમ નથી આજકાલે ઓલું કાર્ડ આવી જાયને તો આમાં રિસાર્જ નથી કરવાનુંરે
હા.
એવું છે.
એ અને ક એમ એમ આમો રપિયા બે મહિનાનો રિસજ મફતમાં આવી જાય ને એક મહિનોસાર્જ કર પાછ ત્રણ મહિના થથી જાય.
તું ફરી જાને વમ આવજને હું નહી વી આઈ નું કાર્ડ બતાવે લ ટ્રુ કોલરમાં.
એવી એનું કોહ અત્યારે વી પછી જીવામાં ફરી ગ બીજો દિસાથી છે. અને તો તેજું રિસર્જ કરરી પાસ હો એરટેલમાં જ લાઈસ.
તો બાર મહિનામાં ત્રણ તો રિસ ફ્રી આવે.
હ હા.
હા. જીવા વાળા તોને પૈસા વધા દે હે.
કેમ?
તો આમના બધા ભાવ વધારે દે, પાછા વીસ ટકા વીસ ટકા.
એવું છે?
હા, હાડી ત્રણસો નને ચારસો થઈ જ.
ઓહો!
ઈ ત્યાના હ કરશ ખબર ની
તો હું કરું એમ થાય.
જંતર મંતરમાં જવું છે? આંદોલન કરવા
એ તો પૂરું થઈ ગયો. હું લઈ જવાનું.
હ, ફાડીને ફડા ચોખ દીધો પણ
હા, કધ દીદી બપડે જઓ, તો એને સી ન ખાવા મળેત.
ક્યાં?
હા, જંતર મંતરમાં.
ઓલો માારેનીને પોલીસવાળા.
હમ. મારે થોડા આવે
એના અમ ગ વિ્યાર કેવા મારતા પોલીસ ધબાવ તી લેવા મળતા.
હા, એટલે એમાં મજા આવે. એલા બક્ષ શોધી કરવાની.
હા, પાણા વાળી થાય એમ..
હમ.
ત્યાં કરોને, આ વસમાં કેવા મેસેજ ટી
હેમાં?
હલો. હા માં.
હા બોલ.
આમાં કોક કેવાં કેક મેસેજ આવશે વચમાં
એટલે ઈ તરફ ફોનના જે આવતા હોયને, ઈ મેસેજ બતાવેલા.
એવું સે. તો મારે આને સાઈલેન્ટ કરવું જોઈએ. કેવા એમ થાય.
તારા ફોનની અંદર જે પડે ને મેસેજ બીજા-
હમ્મ.
ઈ મેસેજ ના ઓ
ફોન વેસવો સે. કોઈક ઘરાક ગોઈત ને.
કેમ? ફોન વેચી દેવો એમ!
હમ્મ.
પઈસી?
નવો.
બાપ નામ કાં.
હા હું તો એઈક જગ્યાએ મે મોહ પૂછે, મન કહ્યે, તઈન હજાર. તો મે મારે નથ દેવો. જાવા દે ને નીક
તારે ફોન વેસવું હોય તો અહિયાં ઓલું હિમાલય મોલની અંદર એક દુકાન છે કે નહીં?
હા.
ના-ના. હું કહેવાય? ઓલા ગમે એ નવા ફોન લીધા હોય. ખબર છે?
હા.
પસી આમાં કાંઈક ખામી આવી હોય કે નહીં બેટરી-બેટરી ની. મોંઘા ફોન લીધેલા હોય, ઈ પાસા આપી દેઈ ને મોટા માણસો.
હા.
એટલે પછી એમાં હું કહેવાય ઓલામાં મૂકી દેઈ. અહ કંપનીમાં મોકલે અટલે કંપની માંથી આવતા ઓસા માં ઓસા બે થી તૈણ મહિના લાગે. એટલે એને તો બીજો ફોન જોતો હોય.
હા.
એટલે એને પીસ ટૂ પીસ બદલાવી દે. અને જે ઓલો ખરાબ ફોન હોય ને
હા.
ઈ પાસો કંપનીમાં જઈન પાસો હારો થઈને આવી જાય. એટલે ઈ છે ને અહ વેસવા કાઢ નાખે. એટલે બાયરા કેમ હિમાલીયા માં ને એમાં બાહિર ઓલા મૂકેલા હોય, આઈફોનને એ હંધાય.
હા, હા.
એવો એક ભાઈબંને લીધો ને કાંઈ નહીં એલા, એક ભાઈબંધનો તેત્રી હજાર નો ફોન હતો ને
હા.
ઈ ખાલી એ ત્યાં પાંત્રીસો રૂપિયામ લીધો બોલ.
તો-તો આપણે જ લેવો બોઈલ.
અને ઈ કયો ખબર છે? વિવો-વિવો-વિવો વી ઓગણત્રીસ. ઓપો બીજું હું હત તું, વિવો વી ઓગણત્રીસ એવો કંઈક. એટલે ઈ ન્યાં હમણાં નવા નીકળ્યા ઈ સોજા.
એવું સે!
હમ્મ.